તો
હેલો
હા આવે છે અવાજ
હા આવે છે શું કરો છો.
બસ કઈ ની જમ્યું હવે સુુંતો
ઓકે હા
કઈ નઈ જો મેં જસ્ટ જમી લીધું હવે જોઈ
શું જમયુ
મેં પુરી ને પનીરનું શાક શું
હવે શું કરવાનું
હવે કંઈની આઈ થિંક ફેન ચાલુ છે કે બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવે છે.
હમ અ ચાલુ છે.
તમારું વોઈશ લો આવે છે હા
હવે આવે છે બરાબર
હા એકદમ પરફેક્ટ આવે છે.
ઓકે તો મે ખાધૂરા રાઈસ દહીં છાસ અને કાકડી સલાડ
રાઈસ એમની સાથે દહીં તો પણ છાસ એમ
હા એમાં શું વાંધો રાઈસ દહીં છાસ
બહુ સારું છે. ના ના ખવાય વાંધો કઈ નથી બટ દહીં હોય તો પણ છાસની જરૂર પડતી હશે ઓ
તો પેલા દહીં ખાઈ લેવાનું રાઈસને દહીંને ખાઈ લેવાનું પછી છાસ પી લેવાની તો ચાલેને
ઓકે બહુ સારું આજે તો ઘરે છો એમ
હા અમારે બે દિવસ મતલબ મહિનામાં બે શનિવારે રજા હોય. ચાર રવિવારે એવું બીજોને ચોથો શનિવારે પણ શનિવાર એ પણ રજા હોય.
સારું કેવાય તો બહાર કઈ ફરવા નથી ગયા
હમ ફરવા જવું તું અહિયાં મંદિર હે ત્યાં અત્યારે તો ક્યાં જતા તડકો કેવો છે. બહુ વરસાદ નથી અને ગરમી એટલી તડકો એટલો બપોરે તો સવારે શનિવાર હોય ને શનિવારે કાપ મતલબ મેન્ટેસ કામ ચાલુ હોય ને રિપેરિંગ
ઓકે
હા તો અહીયા ઇલેક્ટ્રિક મતલબ લાઈટ ના હોય તો એવું હા મતલબ એવું મતલબ ફીકસ ન હોય ક્યારેક હોય ક્યારેક ન હોય ક્યારેક રિપેરિંગમાં હોય તો ના હોય શનિવાર જનરલી મતલબ હોય મેન્ટેસ
ઓકે અયા બુધવારના હોય
ઓકે લગભગ શનિવારે જ હોય છે. ત્યારે કઈ હોય તો ઇમરજન્સી બાકી શનિવારે જનરલી કાપ હોય. સવારેથી ક્યારેક લઇટ હોય જાય સાંજે આવે સાંજે.
ઓકે તો સાંજનુ શું પ્લાન છે કઈ રમવા કે. કે જવું નથી.
જો સાંજે તો પેલા જતો રમવા બેડમિન્ટન ક્યારેક જતો બેડમિન્ટન રમવા મતલબ. મતલબ કામ કરું ત્યાં જ હવે તો નક્કી નઈ.
ઓકે તમને ગેમ વધુ ગમતી લાગે.
હમ ગેમ મતલબ બેડમિન્ટન કેરમ એવું થોડીક ક્રિકેટ. એમ.
ક્રિકેટ વધુ ક્રિકેટ. છે ને હું રમતી ને ત્યાર સુધી જ મને ગમતી. એક મિનટ હો એક મનિટ. હા બોલો બોલો. મને એમ કે કોલ આવે છે મીટંગ નાની હતી. ત્યારે.
નાની ક્યારે હતી નાની હતી ત્યારે.
હા. મતલબ દસ વર્ષની હતી ત્યારે જ. દસ અગિયાર વર્ષ સુધી પછી નહી.
હ તો ત્યારે મતલબ અબી કોલેજમાં. રમ્યો તો છે પછી.
ઓકે એમ તો હા બોઈઝ. ને એમ તો ક્રિકેટ ન શોખ હોય રમવાનો ને.
હ હમ. પણ હવે તો મતલબ ક કંપની બેડમિન્ટમએ. વેણ વિંન્ટર મજા આવે રમવાની. બેડમિન્ટન.
તે મને ક્યારેમ વોડવે દું ગમે.
કેરમ બોર્ડ કેરમ બોર્ડ તો ગમે જ છે કેરમ બોર્ડ તો નાનો હતો ત્યારથી રમું છું હું. હ હ હા. બેડમિન્ટન ને કેરમ મતલબ બે.
હમ મને તો એમ હતું. કે બોઈઝને ચચું તો ક્રિકેટ ગમતું હોય છે રમું.
ક્રિકેટ તો મતલબ ક્રિકેટ જોવાની વધારે ગમે રમું તો ઓછું કેમ કે. બોરમી યોજને થવું ક્રિકેટ. તો આવડે પણ ઓછી એમ તો થોડી થોડી આવડે ખાલી બેટમાંડ બોલાડ. એટલી આવડે. હા બાકી જોવા લઈવા જ હા જોવ તો બધી.
આ તો બહુ ગલત કેહેવાય મને રમવું ગમે જોવામાં કય ઇન્ટરેસ્ટ નથી.
એવું છે એમ.
હ
હ મતલબ રમું ક્યારે કેવું હોય તો મતલબ બાકી તો રમી નથી વધારે તો ગમે નહી. ગમે પણ એટલું બધું ક રમવાનું મે જ નથી આવ એ.
ઓકે મને છે ને મે. ક્યારે રમવાનું બંધ કર્યું ખબર.
કેરી.
અ રોજ બપોરે છે ને મમ્મી સુઈ જાય ને એટલે હું ને મારો ભાઈને આજુબાજુના ફ્રેન્ડ્સ બધા ક્રિકેટ રમતા.
એ નાના હતા ત્યારેને.
હા, નાના હતા ત્યારે એટલે તમને કઉ છુ કે મેં બંધ ક્યારે કર્યું કઉ તમને. તો આઈ થિંક છ વરસની હતી ને ત્યારથી એવી રીતના એમ રમતા બપરે મમ્મી સૂઈ જાય ને એને ખબર વિના બહાર જાતા રમવા.
હમ, હમ એમાં અ અ નાના હતા ત્યારે તો બઉ એવું કરતા. હું તો રમવુ મતલબ સ્કૂલે જવાનું હોય ને ત્યારે પણ એવું કરતો.
મમ્મી મને ભેટમાં દુખે આવું થાય આવું થાય એવું કરીન. નાના હોય ત્યારે કઈ ખબર તો પડે નઈ.
હા, એ તો બધાનો પણ ફિક્સ ડાયલોગ છે પેટમાં દુખે છે એમ.
નાના હતા ત્યારે વેક તો સ્કૂલે જવાનો એટલો કંટાળો આવે.
હા, એમાં એ ડે સ્કૂલ હોય ને બાર વાગ્યા થી પાંચ-છ વાગ્યા સુધી સુધી તારે તો સાવ મન ન થઈ જવાનું.
હન, એવી તો સારું અમારા નસીબમાં નથી આઈવી. એ સ્કૂલવાળી સિસ્ટમ ટ્યુશનવાળી હતી કેમ કે હું તો હોસ્ટેલમાં રેતો ને. હુ નાનો હતો અત્યારે લગભગ છઠ્ઠા ધોરણ માંથી હોસ્ટેલમાં જ છે. છ, સાત, આઠ, નવ, દસ. અગિયાર, બાર પછી બીએસસીનું ત્રણ વર્ષ બારે. બધુ એમએસસી તો બારે બધુ. તો અત્યાર હુધી બાર જ. જૂઠાવાની
ઓ, ઓકે.
હન
હોસ્ટેલ લાાઈફ કેવી હોય મતલબ એમ વધુ છૂટ નઈ હોય ન ત્યાં બહાર જાવાની.
હા, ના અમારે અમે અમારે તો કેવું હતું ખબર હોસ્ટેલમાં મતલબ રૂપિયા પણ રાખવાની મનાઈ હતી. એક તમે પૈસાય ના રાખી શકો. કોઈ પણ મતલબ પેરેન્ટસને મનાય જ હતી કે કોઈ પણ છોકરાને રૂપિયા આપવાના. ટલવાળા હોય ને. ગમે ત્યાં ને ગમે ત્યાં જાય શકે. અમુક છોકરા પછી ભાગી જાય ઘરે. એવું કરતા ત હોયને, પૈસા હોય તો. હા, હુ પણ ભાગી ગયો તો પણ એમાં, એમાં હા પણ એમાં શું હોય કે મતલબ મનાઈ હોય. પણ તો પણ છોકરાવું મતલબ સરને ખબર ન હોય ને એવી રીતે રાખતા હોય. હા.
સારું કેવાય
એવું હન પણ એવું લાગ નાના હોય ત્યાર તમને હોસ્ટેલે મૂકી દેન તો ખબર પડે. કેમ કે ક્યારે ગ્યા ન હોય ને પછી નાખેને તો એવું થાય કે ઓહો હો ક્યા આવી ગ્યા કઈ જેલમાં નાખી દીધા શું હવ.
બઉ સારું કે મારા નસીબમાં આવો ટાઈમ નથી આવ્યો.
હન, કેમ કે મમ્મી-પપ્પા પેલે ટાઈમમાં કાયમી આપડે રેતા હોય પછી અચાનક ત્યાં કોઈ આપ ભેગા ન થાય કોન્ટેક નઈ કઈ ન્યા આપણેે રેવાનું અજાણ્યા સાથે. એટલા માટે. મતલબ નવા-નવા હોય ત્યારે એવું લાગે. પછી તો કઈ ના થા -
ઓકે.
પછી એકવાર ફાવી જાય પછી તો કઈ પ્રોબ્લેમ ના હોય. અમારે ત્યાં હું અમે અમે હોસ્ટેલમાં હતા ને ત્યારે તો નવીમાં હો હોસટેલમાં નાસ્તો રાખવાની પણ વચ્ચી મનાઈ થઈ ગય ખબર તો હા હા મતલબ પછી શનિવાર હોય ને શનિવાર છઠ્ઠા સાતમા મા હતો. દર શનિવારે સર અમને પાંચ પાંચ રૂપિયા આપતા તો પછી બી એમાં ખાવું પીવું કે કરવું શું પણ ત્યારે પાંચ રૂપિયા ઘણા કેવાય ગયા હતા ખબર ત્યારે પાંચસ રૂપિયાની કેટલી બધી ચોકલેટ ને એવું આવી જતું પણ પણ પણ આપતા અમને પાંચ પાંચ રૂપિયા છે. શું કરે તો પણ પાંચ રૂપિયા મે વાપરી લેતા એક જ દિવસ વાપરવાના હોય પછી શું હોય કઈને કઈ બીજા પૈસા હોય ની
બરોબર છે તો એ પાંચ રૂપિયાનું શું લે લેતા જ શું એનું
અ એ પાંચ રૂપિયામાં તમે પ્લાનિંગ કરતા ક્યારેક બિસ્કીટ લેતા ક્યારેક પછી ત્યારે તો એક રૂપિયાનો પણ ટોસ્ટ આવતો આવડો ખબર નાનો હા એક ક્યારે ટોસ અને પારલે છે એ તો પાંચ રૂપિયાને ક્યાક સરખા ઇન્વેસ્ટ કરવા પડે ને પણ નાના હોય ત્યારે શું હોય એટલા માટે હમ એક રૂપિયો અહિયાયા બે રૂપિયો અહીયાયા એક રૂપયો અયા એમ ક્યારેક ક્યારેક એવું નથી પાચ રૂપયો એક સાથે બીસ્કીટ પેકેટ લઈને ખાઈ લેતા કેમ કે બે ત્રણ ફ્રેન્ડ ભગા થઈ જાય ને તો પછી ત્રણે ત્રણે પંદર રૂપિયા થઈએે ને તો એક પછી મોટું બિસ્કીટનું પેકેટ લઈ લે એક એક પેકેટ લઈ લે એ રીતે પકેટ કરતા એમ તો પણ ચાલ એ એમ હા એ તો હોસ્ટેલમાં રહેતા હોય ને ખબર હોય શું પાંચ રૂપિયાની કિંમત હતી ત્યારે
કજ અભ્ય
હા
હા તો ઓલું તયું ને એકજુટ કે સુુંદર કે ખમત તુંમ ક્યા જાનો
હા એના કરતા વધારે એવું બધું હતું હાલત હોસ્ટેલમાં હોસ્ટેલમાં છોકરા એવા આવી ગયો ખતરનાક છોકરા ઘણાધા એક છોકરો કઈક કરે ને બીજો છોકરો ભોગવું એવા અમે કરતા બધા કાંડ કોઈને હેરાન કરવાના બાંધવાના ને એવા તો તો હા દુનિયામાં ચાલુ જ હોય હોસ્ટલમાં કેમકે બધા એવા જ હોય છોકરા પણ છોકરાઓ હોસ્ટસ્ટલ હા હા હા
કઈ નહી ના મમ્મી એ મને આવાજ દીધો દઉ જો એટલે હું સુકી એ છે આપણે છે ને આ ટોપિક પર પાછી વાત કરીશું. મારે જાણવું હોય તમારી મતલબ નાના હતા ત્યારની લાઈફ શું હતી.
ઓકે ઓકે ઓ ભલે ભલે હ વાંધંધો નલો ઓકે સારું બાઈ
હા